હલો.
હેલો.
હા, શું કરો છો?
બસ આ ઘરમાં બેઠા છીએ બધા જોડે તમે કેમ છો મજામાં?
હા બસ આ વોક કરવા જઈ રહ્યો છું હવે.
ઓહ અચ્છા! તમે જમ્યા પછી વોક કરો છો એમને?
હા એટલે શું જમ્યા પછી થોડું વોક કરીએન તો જે ગેસની પ્રોબ્લેમ હોય એ થોડી ના રે એમ.
અચ્છા હા હા એ તો તમે સાચી વાત કહી. તો તમને એવા જો શારીરિક તકલીફ રહેતી હોય તો તમે યોગા પણ અજમાવી શકો છો, યોગા પણ ટ્રાય કરી શકો છો એમ.
હા મેં મતલબ એક ટાઈમે વિચાર્યું તું પણ કેવું કે કોઈ કંપનીના હોય અને પ પછી એકલા કરવાની મજા ના આવે કેમકે આપણને પ્રોપર રીતે આવડતું ના હોય ને.
હા એ તો સાચી વાત કહી તમે. કે યોગામાં જે છે એ આમ બધા કઈ તો દે કે કરીએ એમ પણ અ એની અંદર પ્રોપર ફોર્મ પછી કયા સમયે કયો યોગા કરવો કેવી રીતે કરવો અને ઉપરાંત કઈ ઉંમરના લોકોએ કયો યોગા કરવો એ પણ ઘણું અગત્યનું હોય છે એમ
હા એજ રીતે જેમ કે ઘણા બધા યોગ આવતા હોય આપણને મતલબ અમુક તો એવા યોગ છે કે જે આપડે જોયેલા બી નથી એટલે એ આપડે પછી યુટ્યુબ પરથી પરફોર્મ કરવા જઈએ ને તો આપણને ખબર ના હોય કે એની આડઅસર શું થશે પગ ખેંચી જાય કે આપડે શું નવું ટ્રાય કરતા હોય એટલે વધારે ફર્સ કરવા જઈએ
હા એ તો તમે સાચી વાત કહી અને યોગમાં જે છે એ ખાલી અ આસન કે યોગ જે હોય એના ઉપરાંત પ્રાણાયામ ધ્યાન શ્વાસ નિયંત્રણ અને માનસિક શાંતિ નો પણ સમાવેશ થાય છે યોગનોો જે હેતુ હોય કે અ એ માત્ર મતલબ શરીર ને મજબૂત કરવાનું નથી એમ એના લીધે આપણું જે મન છે તે પણ શાંત અને સ્થિર બની બની શકે છે જો આપડે ધ્યાન કરીએ કે અ શ્વાસ નિયંત્રણ જે કરીએ છેીએ પ્રાણાયામ કરીએ છે મને એક વસ્તુનોો જે છે અનુભવ છે પ્રાણાયામનોો કે પ્રાણાયામમાં જે આપણે મુદ્રામાં બેસીને પછી આપણે આપણા શ્વાહસ ઉપર જે છે ફોકસ કરીએ તો એની અસર જે છે આપણને ભણવામાં પણ થાય છે અને હું તો રમતગમત માં પણ થોડી એક્ટિવ છું તો મને ત્યાં પણ એની અસર દેખાય છે હું માનસિક રીતે થોડી અ મજબૂત બની છું અને થોડું મારું ધ્યાન કેન્દ્રિત કરવામાં મને હવે એટલી બધી તકલીફ નહી થતી
હા એ વાત સાચી કે ભાઈ મેડિટેશન કરવાથી મન સાફ થાય છે અને મન શાંત થાય તે એનાથી આપણને કોઈ બી વસ્તુમાં કોન્સન્ટ્રેશન કરવામાં બહુ મદદ મળતી હોય છે
હા અને એકવીસ જૂન જેને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કહેવામાં આવે છે એ એ રીતે ઉજવવામાં આવે છે તો એ જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એ દિવસનો હેતુ સમગ્ર વિશ્વમાં યોગ વિશે જાગૃતિ લાવવાનો હોય છે અને લ તમે જોશો ન્યૂઝ ચેનલ કે ગમે તેમાં સ્કૂલ કોલેજસ પછી જે સરકારી સંસ્થાઓ છે ત્યાં જે છે લોકો લા લાખોની સંખ્યા માં યોગા કરતા હોય છે.
હા હા એ વાત તો સો ટકા તમારી સાચી કે જે દિવસે યોગ દિવસ હોય એ દિવસે મતલબ ઘણા બધા લોકો કોલેજ અને સ્કૂલ માં યોગ દિવસ કરતા હોય. અમારી સ્કૂલમાં બી યોગ દિવસ હતા પણ કેવું એ ટાઈમે દર બુધવારે રેગ્યુલર યુગ કરવાનો સવારે કર અને સારું મને મતલબ સારું લાગતું કે ભાઈ યોગ કરવાનો. નવું કઈક શિકવા મુ નવો યોગ શિકવામ મજા આવતી.
હ હાા અને અ યોગ કરવાથી. જે આપણું શરીર છે જે લવચિક બને છે મતલબ કે ફ્લેક્સિબલ બને છે. આપણા સ્નાયુઓ જે છે પણ મજબૂત થાય છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે યોગા કરતા કે જે આમ આખું એમના બોડી થી આખું સર્કલ ફૂલ બનાવી દેશે. કે પછી એમના બે પગ વચ્ચે થી એમનું માથું જે છે એ કાઢી શકશે. કે પછી હાથ કે જે પગની અમુક જે છે જોડાણો એવી રીતે કરશે કે આપણને પણ એવું થાય કે. આ જે છે કેવી રીતના કરે છે પછી એ જે છે. પીઠ અને કમરના દુખાવાવામાં પણ રાહત આપે છે. અને શરીરનું સંતુલન પણ યોગથી સુધરે છે.
હા એ વાત સાચી અલગ અલગ યુગના અલગ અલગ ફાયદા તો હોય જ છે. મેડિટેશન છે પછી અમુક મતલબ. તમે જેમ કીધું એમ કપડના પગના હાથના ઘણા દુખાવા માટે અલગ અલગ એવું હોય છે. એ વાત તો તમારી સાચી અને લચીલું શરીર બને છે એ તો સો ટકા કેમ કે મે ઘણા બધા લોકોને જોયા છે અલગ અલગ કર્તવ્ય મતલબ એવું કરે કે આપણને વિ્વાસ ના થાય કે આવી આપડા થી પોસિબલ છે. પણ એ કેવું કે લોંગ ટર્મ પ્રેક્ટિસ મલબ ઘણા ટાઈમ થી યોગા કરતા હોય ને ત્યારે સંભવ બન્યું હોય.
હા એ વાત તમે સાચી કહી કે યોગ માત્ર એક બે મહિના કરવાથી કે વર્ષ કરવાથી આપણને યોગ નું સમજણ નથી પડતી. અમુક લોકો વર્ષોના વર્ષો યોગામાં વિતાવે છે. એટલે તો જે મોટી મોટી સ્તરની જે લેવલ જે. અ રમતગમતની સ્પર્ધાઓ થાય છે તેમાં પણ યોગને સ્થાન આપવામાં આવ્યું છે. લોકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી જાય છે યોગાની અંદર તો આ બધું જે છે એ જે યોગને આટલા. ઉચ્ચ સ્તરી સ્થાન આપવામાં આવ્યું છે. તો એનું જે મહત્વ છે એ સમજાવે છે એમ. અને બીજી એક વસ્તુ કે યોગી આપણે વજન જે છે એનું નિયંત્રણ પણ કરી શકીએ છે. આપણું વજન વધટ વધારે ઘટાડી શકીએ છે. જેમકે નિયમિત યોગ અને સંતુલિત આહાર સાથે વજન નિયંત્રણમાં રાખી શકાય છે પરંતુ યોગનો મુખ્ય હેતુ. માત્ર વજન ઘટાડવાનું નહીિ સમગ્ર સ્વાસ્થ સુધારવાનું છે. કે આપણે વજન વધારે ઘટાડી શકીએ તો બીજી વસ્તુ છે. પણ એનો મુખ્ય હેતુ એ છે કે આપણું સ્વાસ્થ સારું રહે આપણને કોઈ પણણ પ્રકારની બીમારી ના થાય અને આપણને કોઈ પણ પ્રકારનું દવાનું. રોજિંદા જીવનમાં ઉપયોગ ન કરવો પડે.
હમ એ વાત તમારી સો ટકા સાચી. કે ડેલી યોગ કરવાથી આપણને ફાયદો તો થાય જ છે. કેમ કે આપણે ઘણા લોકોને જોતા હોયએ તો કેવું કે. એ રેગ્યુલર ખાવાનું તો મતલબ બારે જ ખાતા હોય હળવો ખોરાક લેતા જ ના હોય અને પછી એક્સરસાઇઝ યોગને કશું ના કરતા હોય તો એમનું પેટ બહાર આવી ગયું હોય પણ જો એ રેગ્યુલર યોગા કરે ને તો એ ચરબી ભાગી જાય અને મતલબ એ મતલબ તમારું શરીર સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે આપણને
હા એ વાતો તમે સાચી કહી અને જેમ મેં પહેલા ઉલ્લેખ કર્યો તેમ કે યોગ માત્ર શારીરિક જે છે એ સ્વાસ્થ્ય માટે નહી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ એટલું જ જરૂરી છે કારણ કે એ તેમાં એટલો જ ઉપયોગી છે વિદ્યાર્થીઓ માટે યોગ ખૂબ જ જે ફાયદાકારક હોય તે મતલબ ફાયદાકારક સાબિત થાય છે તેનાથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે યાદશક્તિ માં સુધારો થાય છે અને પરીક્ષા ના તણાવને પણ નિયંત્રિત કરવામાં મદદ મળે છે
હા એ વાત સાચી એકદમ વિદ્યાર્થીઓને પણ અને જે નોકરી કરતા હોય એમને પણ કેમ કે એમનું કેવું કે રોજિંદા જીવનમાં નોકરી કરવાનું રેગ્યુલર પણ ઓફિસ જવાનું આવવાનું, એમાં પૂરા થઈ જતા હોય. અને મતલબ, એમને સ્ટ્રેસ હોય, એન્ઝાયટી હોય, જો એજ. એજ લોકો સવારે ઉઠીને યોગ કરે ને, તો એ સ્ટ્રેસ દૂર થાય. એમની એન્ઝાયટી છે ઓછી થાય અને લોકો કેવું કે, ઓવર થિંકિંગ કરતા હોય. તો એમાં બી એમને ફાયદો મળે, કેમ કે તમે ધ્યાન કેન્દ્રિત કરતા હોય, મેડિટેશન કરતા હોય. તો તમને ફાયદો મળે.
હા, એ તો તમે સાચી વાત કહી. અને તમે કહ્યું એમ કે, અમુક લોકો નોકરી કરે, એમને જે હોય તણાવ હોય. અને એ લોકો જે હોય, કલાકો સુધી મોબાઈલ અને કમ્પ્યુટર સામે બેસી રહેતા હોય. તો એના કારણે એમને કેવું હોય કે, ગરદન, પીઠ. અને આંખોની સમસ્યાઓ જે છે, એ એમનામાં વધારે જોવા મળતી હોય છે. તો નિયમિત યોગ કરવાથી આવી ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળી શકે છે.
હમ, એ વાત સાચી, પણ અત્યારના જે યુવાનો છે એમને કેવું કે હું માઈન્ડનો યોગ કરું તો મને રિઝલ્ટ દેખાવો જોઈએ. એમને ધીરજ નામની વસ્તુ નથી. એ. જો તમે ધીરજ સાથે યોગ કરો ને, કોઈ બી વસ્તુ છે ધીરજ સાથે કરો ને, તો તમને તમને એનું ફળ દેખાવાનું જ છે.
હા, એ તો તમે સાચી વાત કરી. કે આજકાલ એવું થઈ ગયું છે કે, હું આટલા દિવસ આ કરું તો મને રિઝલ્ટ મળી જવું જ જોઈએ. પણ એવું હોતું નથી, એના માટે તમારે ધીરજ ધરવી જરૂરી છે. અને જે યોગ જે છે, એ કોઈ ખાસ ઉંમર સુધી કોઈ લિમિટેડ નથી, બાળકો, યુવાનો, વડીલો. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ યોગ કરી શકે છે. હવે એક અહીયાં મહત્વનું એક વર્ડ આવે છે, ક્ષમતા. આ વર્ડ કેમ યુઝ કરવામાં આવે? કારણ કે યોગની અંદર જે અમુક અમુક જે પોઝિશન હોય છે. એમાં તમારા સ્નાયુઓ ખેંચાય, તમારા જે મસલ્સ હોય થોડા સ્ટ્રેચ થાય. તો હવે દરેક ઉંમરના વ્યક્તિની જે, છે ક્ષમતા અલગ-અલગ હોય. તો એમને એ મુજબ કરવું જોઈએ, એમને બીજાનું જોઈને કે બીજા ની સલાહ, બીજાને જોઈને કે બીજાથી પ્રેરિત થઈને કોઈ વધારે પડતું કોઈ બિયોન લિમિટ ના જવું જોઈએ. અને જો જરૂર હોય તો, તેમને નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.
હા, એ વાત સાચી. અલગ-અલગ લોકોની અલગ અલગ કેપેસિટી હોય, એ પ્રમાણે કરવા જોઈએ. અને અત્યાર તો કેમ થઇ ગયા? યોગ ન જવાનું જ નહીં, યોગ કે ભાઈ લોકોને જીમ મ આપ. કરે પણ જીમમાં થાય કેવું કે, તમે તમને માનસિક શાંતિ ના મળે, ત્યાં તમે શરીર તો બે બનાવી દો. બલ્કિંગ કરી દો કે પછી વજન ઘટાડી દો, પણ જે માનસિક શાંતિ છે ને. એ યોગમાં જ મળે, જીમમાં ના મળે, કોને?
હા, એ તો તમે સાચી વાત કહી. કે અ માનસિક શ્વાસ, માનસિક શાંતિ જે છે, એ આપણને યોગથી જ મળે છે. અને જો યુવાનો જે છે, પછી વડીલો છે. પછી જો બાળકો જે છે, નાનપણથી જો યોગની આદત પાડે. તો તેઓ શારીરિક અને માનસિક રીતે વધુ સ્વસ્થ રહી શકે છે. અને જો આપણે યુવાન છીએ, તો આપણે ઘણી જે અત્યારની સમસ્યાઓ છે, એમાંથી આપણને છુટકારો મળી શકે છે. અને જો આપણેે વડીલ છીએ, તો કેવાય. કે વૃદ્ધ અવસ્થામાં તો શરીર બહુ, આપડે કેહેવાય ને કે, બિયોન્ડ લિમિટ ન જવું જોઈએ. પણ તો પણ નાની-મોટી, જે ગરદન નો દુખાવો, પીટ નો દુખાવો, સાંધાના દુખાવા. એ બધામાં રાહત મળી શકે છે. તો આ રીતે આપણા જીવનમાં યોગ જે છે એ આપણે જો આપણે જીવનમાં લઈએ તો એ આપણને ઘણું બધું ઘણા બધા ક્ષેત્રોમાં આપણને ફાયદો આપી શકે છે
હા તમારી વાત સો ટકા સાચી છે
હા સારું હા હા આવજો